હલો
શું મારો અવાજ તમને આવી રહ્યો છે?
હા મિત્રો તમારો અવાજ આવી રહ્યો છે
તો કેવું ચાલે છે કોલેજ લાઈફ
હા મિત્ર કોલેજ લાઇફ તો સારી જ ચાલે રહી છે તમાર કેવું ચાલી રહ્યું છે?
બસ અમારું પણ સારી જ ચાલી રહ્યું છે તો ઘરે બધા કેવા છે?
ઘરે તો બધા હમણાં સારા જ છે કોઈ એમ તેમ નથી દવું તમારે કેવું છે?
અમારે પણ બધા સારા જ છે અને હવે વરસાદ ન સમય છે તો બસ એની તૈયારી ચાલી રહી છે
હા
શું તમે હવે ફ્રી છો?
હા મિત્ર હું હવે ફ્રી જ છું
હા તો આપણે સરકારી યોજનાઓના લાભો વિશે થોડી ચર્ચા કરીએ.
હા ચાલોને
તો સરકારી યોજનાઓ સમાજના દરેક વર્ગ સુધી વિકાસ પહોંચાડવાનું કાર્ય કરે છે. અને એ આપણે આજના સમયમાં પણ જોઈ શકીએ છેએ કે આ યોજનાઓથી લોકોને આર્થિક સહાય શિક્ષણ આરોગ્ય રોજગાર અને આવાસ જેવી મૂળભૂત સુવિધાઓ મળે છે. સરકારી યોજનાનો મુખ્ય લાભો પણ છે. ગરીબ અને જરૂ જરૂરિયાતમંદોને આર્થિક સહાય મળે વિદ્યાર્થીઓની શિષરવતિ હોસ્ટેલ અને શિક્ષણ માટે સહાય ખેડૂતોને પાક વીમો સબસીડી અને ખેતી માટે વિવિધ સહાય .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
અને મહિલાને સ્વ સ્વરોજગાર અને આત્મનિર્ભર બનાવવાની તક મળે. વૃદ્ધો દિવ્યાંગ અને વિધવાઓને પેન્શન અને અન્ય સહાય મળે. ગરીબો પરિવારોને આવાસ અને આરોગ્ય સેવાઓનો લાભ મળે. યુવાનોને કૌશલ્ય વિકાસ અને રોજગારી ને તાલીમ આપવા માટે એમ ઘણા બધા સરકારી નથી મળતા ન લાવો પડશે. અને ખાસ કરીને લોકોની જવાબદારી એ બનતી હોય છે. કે માત્ર સરકારી યોજનાનું જાહેર કરેલ એટલું પૂરતું નથી નાગરિયોકોએ પણ યોજનાઓ વિશે માહિતી મેળવી યોગ દસ્તાવેજો તૈયાર રાખવા અને સમયસર રજી કરવી જોઈએ. જેથી કરીને ખોટી માહિતી આપવી અથવા ગેરીઈ ખેતી કરવી. એ એવું નહી અને કેટલાક લોકોની યોજનાઓની માહિતી હોતી નથી. અને ઘણા લોકો ઓનલાઈન અરજી કરવા મુશ્કેલી અનુભવે છે. ક્યારેક જરૂરી દસ્તાવેજો ન હોવાથી પણ લાભ મળી શકતો નથી. તેથી સરકાર અને સમાજ મળીને લોકોને જાગૃત કરવા જોઈએ. અને ઘણી બધી એવી સરકાર તરફથી આપણને સહાય મળતી હોય છે. પરંતુ અમુક લોકોને એની વિશે પૂરતી માહિતી હતી નથી. તો એના માટે આપડે પૂરતી માહિતી રાખવી જોઈએ. અને આપણે એ પૂરતી માહિતી રાખી ઈને આપણે એન એનું લેવું એ કરવું જોઈએ. અને જો ચોક્કસ માહિતી રાખીએ તો આપણે ફાયદામાં રહીએ એવું છે. તો શું તમાર તમે પણ તમારા બાજુ પણ એવી સરકારી યોજનાઓ આપવામાં આવે છે?
હા, મિત્ર આપણે જોઈએ તો અમારા બાજુ પણ એ અમારા બાજુ નઈ પણ બધી જ જગ્યાએ એવી ઘણી બધી યોજના છે. જેમ કે રોજગારી અને કૌશલ વિકાસ તરફ દોઢતી બધી યોજનાઓ છે. તેમાં મન ગામડાઓમાં રોજગારી જે મનરેગા યોજના કામ કરે જેમાં ગ્રામીણ વિસ્તારોમાં ઓછામાં ઓછી જોવા જઈએ. તો સો દિવસની ગેરંટી મજૂરી પૂરી પાડીને સ્થળાંતર અટકાવે છે. એ
એવી એક યોજનાઓ છે. જેમાં ગામડાઓના યુવાનોને રોજગારી આપામાં દદ મદદરૂપ બને છે. અને ના વ્યવસાય માટે લોન એમાં, મુદ્રા યોજ યોજના અને સ્ટક સ્ટર્ટઅપ ઇન્ડિયા હેઠળ યુવાનોને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે ગેરંટી વગર સરલ લોન પણ આપવામાં આવે છે. તેથી યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે કોઈ આપત્તિ આવતી નથી. અને સરલતાથી એ લોકો પોતાનો ધંધો કરી શકે છે. બીજી તરફ જોઈએ તો પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના. એ યોજના દ્વારા પણ યુવાનોને રોજગાર લક્ષી ટ્રેનિંગ આપવામાં આવે છે. અને ટ્રેનિંગ આપ્યા અને ત્યાં આગળ જતા એક પોતાનો વ્યવસાય શરૂ કરી શકે એ બધા સરકાર તેમને યોજના આપતી હોય છે. પછી જોઈએ તો પાયા પાયાની સુવિધાનો વિકાસ પાયાની સુવિધામાં તરીકે પોતાનું ઘર જેમાં પ્રધાન મંત્રી આવાંસ યોજના આ હેઠળ લોકો પરિવારોને પાકા ઘરનું સપનું સાકાર કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં કે સરકાર દ્વારા થોડા ઘણા પૈસા આપવામાં આવે છે. તે પૈસાથી તે તે પૈસાથી પોતાનું ઘર બનાવા માટે મદદગાર પણ આમુક માણસો આપે છે. પછી જોઈએ તો સ્વચ્છતા અને પાણી તરફ તેમાં સ્વચ્છ ભારત મિશન તરફથી અંતર્ગત શૌચાલયનું નિર્માણ અને નલ સ જલ યોજના દ્વારા દરેક ઘરમાં શુદ્ધ પાણી
આપવાને સુવિધા પહોંચાડવામાં આવી રહી છે. તેથી દરેક ગામડાઓમાં સરળતાથી પાણી મળી રહે એ એ બદલ આપવામાં આવે છે. પછી મુખ્ય પડકાર અને તરફ જોવા જઈએ તો યોજનાઓ ઘણી બધી હોવા છતાં ઘણી વાર ગ્રામીણ વિસ્તારોમાં માહિતી ના અભાવે અમુક લોકો આમ જ રહી જ જતા હોય છે અને તે યોજનાનો
લોકો તેનો લાભ લઈ શકતા નથી, આ માટે ડિજિટલ સાક્ષરતા અને ગ્રામ પંચાયત સ્તરે જાગૃતિ શિબિરોનું આયોજન કરવું અનિવાર્ય ખુબ જ જરૂરી છે, આમ એ તો ગામડામાં
એટલી બધી માહિતી નથી રહેતી એટલે ગામ ગામ ગ્રામ પંચાયતે એ પણ કાળજી રાખવી જોઈએ કે આપણે ગામ ના વિકાસ માટે ગામના સજજનો ને ખુબ જ વધુ માહિતી આપી અને
અને સમાજ પર સમાજમાં વિકાસ વા એ બદલ આપણે ધ્યાન રાખવું જોઈએ.
હા. મિત્ર તમારી વાત પણ સાચી છે અને તમે ક રીતે કે આપણે ગામડામાં પણ જે અમુક સુવિધાઓ આપવામાં આવે છે. તેના પર પણ ઘણી બધી વ્યસ્થા પર આપણે ધ્યાન રાખવું જોઈએ. અને આપણા બાજુ મોટા ભાગે જોઈએ તો સરકારી યોજનાઓ જે મળતી હોય છે એના માટે પૂરતું જ્ઞાન પણ હોવું જરૂરી છે કારણ કે, અમુક સમયે ઓનલાઈન ફોર્મ માટે અરજી કરવામાં પડતી હોય છે. તો એમાં લોકો અમુક અચકાય જતા હોય છે અને ફોર્મ ભરી શકતા નથી. તો એમાં પણ આપણે અમુક સમયે ધ્યાન રાખવું જોઈએ કે આપણે કેવી રીતે પૂર્ણ કાર્ય પૂર્ણ કરી શકીએ અને જે સરકાર તરફથી આવાસ યોજના મળે છે. જનધન યોજના અને શ્રમિક યોજના એવી ઘણી બધી યોજનાઓ મળી રહી છે. જેનો આપણે લાભ લેવો જોઈએ અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ ઘણી બધી એવી યોજના મ મળી રહી છે. જે આગળના અભ્યાસ માટે યોજનાઓ આપવામાં આવે છે, તો એનો પણ આપણે ચોક્કસ પણે ધ્યાનમાં રાખવું જોઈએ અને એને માટે પૂરતી માહિતી પણ આપણે ખૂબ જ અ જરૂરી છે. અને અમુક લોકોની સમજણ પડતી ન જે લોકો અવે ટેકનોલોજી ના સમયમાં કશું જાણતા નથી તો એવા લોકો માટે આપણે એવું કરી શકીએ કે અમુક અમુક જે શેહરોમાં મિટિંગો થતી હોય, કે પછી ગામડાઓમાં મિટિંગ થતી હોય. કા તો પછી એવું કઈ પ્રોગ્રામ રાખવામાં આવે તો એ સમયે આપણે અમુક એવી ઇન્ફોર્મેશન આપી દેવી પડે જેથી કરીને આપણે સમાજના લોકોને આ એના વિશે જાગૃત કરી શકીએ અને પૂરતી માહિતી એ લોકો પાસે પણ રહે, જેથી કરતી સરકારને સરકાર તરફથી મળતી યોજનાઓ પણ સારી રીતે મળી શકે અને કે કેટલાક એવા ખેડૂતો પણ છે જેમને સરકારી યોજના નો સહાય લેવો પડતો હોય છે, તો એ લોકોને પણ ચોક્કસ માહિતી પૂરી પાડવી એવું કઈ પણ આપણે કરી શકીએ તો એ ઘણું સારું કેહવાય. અને બધા એ સારી રીતે સમજીને એ કરવું જોઈએ, કારણ કે સરકારી યોજના માટે અમુક ઘણી બધી માહિતીઓ હોવી જરૂરી છે, તો તમે શું કેશો મિત્ર?
હા મિત્ર, આપણે જોઈએ તો આમ આદમી તરીકે ઘણા બધા ગામડામાં ઘણા બધા ઘર એવા હોય છે કે જેમાં પૂરતી સુવિધાઓ ન મળતી રેતી હોવાથી તેઓમાં થોડી ઘણી તપલીક થતી હોય છે. આમ જોયએ તો આરોગ્ય ક્ષેત્રે એ ઘણું બધી તરપલી થતી હોય છે જેમાં આપણને
દવાખાના એ જોતા આપણને ખુબ જ પૈસા કે એવી બધી રકમ જ ની હોત, દવા માટે જમાં કરાઈ હોય. તી હોય છે, જેમાં આપણને અ સરકાર દ્વારા એક યોજના આપવામાં આવેલી છે, જે આયુષ્યમાન ભ પ્રત્યે ના છે. જેમાં આપણે આ યોજના દેશ ના ગરીબ અને માધ્યમ વર્ગના પરિવારોનું ગંભીર બીમારીઓ સામે મફત સરવાર આપીને મોટી આર્થિક રાહત આપે છે. તો આ યોજના હેઠળ આપણને લાભ જોઈએ તો કુટુંબ વાર્ષિક રૂપિયા પાંચ લાખ ગુજરાતમાં કેટલાક કિસ્સામાં રૂપિયા દસ લાખ સુધી ને કેશલેસ સારવાર આપવામાં આવતી હોય છે. તેથી અ આપણે જોઈએ તો આ આ ગરીબ ત તેમજ મધ્યમ વર્ગના પરિવારોને આ સહાય ખુબ જ મદદગાર બની રહી છે. અને પાત્રતા જોયે તો સામાજિક, આર્થિક, જ્ઞાઞતિ ગણતરી મુજબ નક્કી થયેલા પરિવારણ અને અત્યદય કાર ધારકોને જ આ સુવિધાઓ મરતી હોય છે. વિશેષત અ સરકારી તેમજ સલગજ ખાનગી હોસ્પિટલ માં પણ દાખલ થઈને ઓપરેશન કે મોટી સરવાર મફત કરી શકાતી હોય છે, અરે એતો મારો અનુભવ.
તમે મને સમય આપ્યો એ બદલ તમારો આભાર.
હા મિત્ર આભર.